હલો હા કેમ છો મજામાં
હા મજામાં તમે કેમ મજામાં?
હ બસ શાંતી.
બતો બરોબરું જમવાનું બ જમવાનું બની ગયું?
ના આજે હવે એ ટાઈમ થાય ને
બરોબર હા બરોબર હા હા તો એમ કેતી હતી કે તમે સ્કૂલમાં ભણતા ત્યારે તમે લોકો શું કરતા એમ.
અમે હું તો એન્જોય કરતા શું નાના હતા ત્યારે તો
તે જ મેં કીધું.
હા હા પેલા એમ નહીં પેલા આપડે તો તે તો શું કે કેટલી મજા આવતી સ્કૂલે થી ઘરે જતા ચાલી ને જવાનું હોય. હાથમાં ચોપડા લઈ ન એક નાની થયેલી હોય એમાં લઈને જતા. એટલે મજા આવતી છે આવતા ચાલતા એમ હવે છોકરાને એવું નઈ હવે તો ગાડીઓ થઈ એટલે પછી.
હા એ વાત સાચી છે હા કે અમે બી જતા ને ત્યારે થેલી માં ચોપડા હોય અડતા સવાર ના લઈ જઈ ને પછી જમી કરીને જમવા ઘરે જતા પાછા ચાલી ચાલીને. ને પાછા વળી અડધા પીરયડ ના પછી લઈને આવતા તો થેલી હતી ને અડધું તો હાથમાં બી આમ લઈને જતા ચોપડાતા કેવા લાગતા નહી એમ ને હ છોકરા ને એવું કરવું હો તો. બિલકુલ ના ચાલે હા એજ એજ હું એ કીધું પુસ્થી તી તમે લોકો કેમ કરતા એમ કરીને કે છોકરાઓ સ્કૂલ માં એમ
આ પેલાની યાદ કરીએ ને તો મજા આવે એમ થાય સ્કૂલ માં ભણતા કેટલી મજા આવતી એમ કે ચાલીને જતા ક્યાંરેક મોડું થતું તો સરની સુટી પણ મળતી હાથમાં સટાક તો ઘરે આવીને કોઈને કહેતા નહીિ આપડે
સાચી વાત.
સ નહી પણ સરમ આવતી ઘરે આવીને કઈ તો બધા શું કેસા હ મારી ખાધ શું સાહેબ ની એમ.
ને હવાના છોકરાઓ તો કહી દે કે મમ્મી આ તો મને સ્કૂલ માં માર્યું. હવે તો મારે પડે ને તો છો છોકરાઓ ઘરે આવીને કે મમ્મી મ તો સ્કૂલ માં માર્યું આજે એવું બોલે છોકરાઓ આવી ને ઘર આવીને સાચી વાત છે ને મજા પણ હતી ને હમ્મ એટ લેશન પણ એમ થાય કે ને પેલી કઈ કેવાય શું કેવાય નામ? હ સ્લેટ કેવાય કે શું કેવાય! એનામાં આપે અડધ હોમવર્ક કરતા નહિ આપે લેસન બધું.
હા પેલા તો હતું જ ક્યાં. એટલું બધું હવે એ બધું હોય એ તો હ સ્લીપ પેન નથી ને એતો
હા સ્લેટપેન હા એ સ્લેટ પેન હતી ને એનામાં આપડો હોમવર્ક કરતા આપણો ને હવે તો કેટલી અલગ-અલગ કોપીઓને બધું અલગ- અલગ હોય.
હમ્મ પેલા તો પે પેન્સિલ હતી છોલ વાળી છોલી છોલી નાખી પૂરી કરી દેતા. અણીઓ તૂટી જાય એંચામાં પેલા ઘાાલતા પછી તૂટી જાય કોઈ પેલી હોય એટલે
હા સાચી વાત છે ફૂલ એન્જોય કરતા સ્કૂલ એમ થાય કે
હ હવે તો શું છોકરાઓ ન બેગો જ એટલી બધી ભરેલી હોય ને આમ બિચારે વજન પણ નથી ઉચીકી શકતા.
સાચી વાત અલગ-અલગ બુકને અલગ-અલગ કોપી એક એક વિષયની અલગ અલગ કોપીઓ હોય. હોય ચોપડીઓ હોય તો પછી વજન તો થવાનું જ છે ને.
હા અને શું હવે શું હવે તો સવારે જાય ને બધું એટલે બધો બધા ભેગા જ લઈ જાય પીય ને એટલે વજન બહુ થાય પેલા આપણેે શ કરતા અડધા લઇ જતાને ઘરે આવતા અડધા એ મૂકી જતા ચાર્જ ઓ પેલા બાજુ પાછા લઈ જતા જમીનને એટલે આપડું વજન ના હતું. હવે તો બધું ટિફિન બોસ હમ્મ એ તો બધા બાટલા પાણી ના બધું ભેગવું હોય એટલે વજન કેટલું થઇ જાય.
બઉ વજન થઈ ગયું છોક ઘણા છોકરા તો સરકારને આમાંરે અપીલ બી કરે છે કે હવે થોડા ચોપડા ઓછા કરાવવું હોય એમ કે વાલીઓ બી વાલીઓ પણ કરે છે પીલકે ગયા થોડા ચોપડા ઓછા કરાવું છોકરાઓને સીડીઓમાંથી ચડીને જવું એટલે વજન પાછા કે પાછા ઉચકી જાય છોકરાઓ એટલું વજન હોય બેગમાં હા વાંકાવાળી આવે ને એટલે બધા એ લોકો ના ખંભા કદા એકદમ થી પેલા થઈ જાય. દુખા એટલે ના કે ઘરે આવીને કે મમ્મી યાદા ભાઈ આપ કે બહુ દુખા છે એમ કે.
આપણી વખતે તો દફ્તર હતા જ નહી હાથમાં જ લઈને જતા એટલે હાથ જ પેલા દુખીતા કોની દુખી જતી. વાળીને રાખતા એટલે હમ્મ. થેલી માં લઈ જતા અમુક લોકો તો હાથ પેલા લઈ જતા એમ કે.
સાચી વાત છે. એ મેજ પૂછ્યું તું મેં કીધું કે કેવું લાગે હમાની સ્કૂલ મને પેલા ની સ્કૂલ સ્કૂલમાં જમીના આસમાન ન ફરક છે નઈ.
હા પેલા ને બાળપણને તો બહુ યાદ આવ્યો. આમ કરતા તેમ કરતા બધું બેઠા ક્યારેક નવારે બેઠા હો ને તો યાદ કરીએ તો મજા આવે એમ. થાઈ બહુ યાદ આવે કે ત્યારની જિંદગી કેવી હતી એમ.
સાચી વાત છે ને બિંદાસ આપે સ્કૂલે આવતા જતા કોઈ જાતની બીક ન ટેન્શન નતું હવે આ છોકરાને આપી એકલા મૂકી નથી શકતા ને જમાનો ખરાબ થઈ ગયો ને એટલે આપને જ મુૂકવા જાવ આપને તીડવા જાવ એકલા તો છોકરા જઈ નથી શકતા. એ જોઈ લીધું હા.
અને પ ચાલ્યા જતા. અને મા બાપ ને ખબર જ ના હોય બાપ ને પપ્પા ને તો કે ક ક કઈ ધોરણ ભણે છે. મારું બાળકે ખબર જ ના હોય એમ. હવે એમ તો હવે તો બધું ખબર જ હોય એમ. ઉુધન રાખટ લેબય.
હા એ તો છે જ ને હવે તો સ્કૂલ માં પણ એટલું જ ધ્યાન રાખે ને છોકરાઓનું વારે. વાલીઓ પણ ધ્યાન રાખે ને સ્કૂલમાં ટીચર અને પ્રિન્સિપલ એ લોકો પણ બઉુ ધ્યાન રાખે. સિક્યુરિટી વધી ગઈ ને સ્કૂલ માં પણ બી સીસીટીવી કેમેરા લાગ કાયબી થાય ઘરે હા સા સારું થઇ ગયું છે. પેલાને જેવું નથી રહ્યું પેલામાં આપણા જમાનામાં ક્યાં સીસીટીવી કેમેરા કે નતું ક શું જ નથી. પણ છોકરા સેફ હતા પણ હમણાં તો એમ થાય કે નથી. બિલકુલ નથી એ જોયું એટલે સીસીટીવી કેમેરા બધું અલગ હોવું જરૂરી જ છે.
પેલા સ્કૂલો ઓછી હતી ને એમની પેલા સ્કૂલો ઓછી હતી. નાવે તો ગામડીે ગામડી સ્કૂલો કેટલી બધી સિટીમાં તો સ્કૂલો હોય એમ.
બઉ હા સ્કૂલ તો બહુ વધી ગઈ સરકારી સ્કૂલમાં છોકરાને ઓછા મૂકા કરે ને પ્રાઈવેટ સ્કૂલોમાં મુકે છોકરાઓને. હ સાચી વાત છેી બીજું શું. હવે આવે છે બધા તહેવારો તો ત ચોરી નાવા મમાંડી ગઈ. ત્યાં કને બજારમાં
હજી હવે આવશે. હવે હા હાજી હવે આવશે હા.
એ બાજુ રમ બુઉ સરસ મરે ન‌ઈ ચણીયા ચોળીઓનું બધું હા સારું મલે હા એ જ
હમ
એમાં ત્યાં એવું ના મળે મળે પણ બહુ મોંઘુ મળે એમ કે. ત્યાં વેરાયટી સારી મ ગુજરાતમાંને!
હા સરસ મરે એવ હો ને ભીડ ભીડ હોય એટલી બધી ને પડાપડી હોય. દુકાનોમાં એટલું જો ને બાર ઢકલામાં હોય ને એ પણ એવું જો પડી જ હોય.
સાચી વાત છે હ જન્માષ્ટમી જાય ને. પછી એ બધું ચાલુ થતું હશે નહી ચણીયા ચોળી ને બધું
હા પછી ચાલુ થાય બધું હમ ભાદરમાં ચાલુ થાય. બધું તો આવો આવો ક્યારેક લેવા આવો. એમને ક્યારેક આવો લેવા.
અને આઈએ ને ટાઈમ જોઈએ ટાઈમ મળશે તારે આવશું પર આયશુ લેવા ક્યાં ના છે.
બાર ગામ થી કેટલા બધા આવે અહિયાં આગળ લેવા.
હા સાચી વાત છે અમે ત્યાંનો માલ બધો બસ
તો સારું હોય બધું હોય સુરત અમદાવાદ સસ્તી હોય આના
હા ત્યાં થોડું હા થોડું સસ્તું મળે ને અમદાવાદમાં તો જ્વેલરી પણ સારી મળે છે ને સસ્ત
હા બધું સરસ મળે પણ હવે દૂર હોય એટલે ક્યાં જાય એમ કે હવે ટિકિટ ભાડા થઈ જઈ અહીંયા થી ત્યાં અમદાવાદ ની જે ટિકિટ ભાડા થઈાય એના કરતા એમ થ અહીંયાથી લઈ લઈએ વસ્તુ આપણે
હા એ વાત સાચી છે હા પણ વેરાયટી જોવા મળે ને આપને
હા વેરાયટી જોવા મળે કોઈક સગું રહેતું હોય તો ખબર હોય આપડે તો જવા એમને કોઈ રતું જ નથી એટલે શું જઈએ.
હા એ વાત સાચી છે હવે તો પેલા એમ થાય કે ગૂગલમાં પેલું. કરીને જઈએ ડાયરેક્ટ તે અમને એમ થાય કે પહોચાડી દે એમ થાય કે અમદાવાદ ઉતરો અમદાવાદ ચાલતા જોઈએ ત્યાંને કને પહોંચી જવાય. એ પણ છે કરી શકાય એમ શોપિંગ બધું છે સુવિધા થઈ ગઈ ને ફોન બધી ફોન થી બધું હવે આપ હા બધું આપ
તો એમાં ભાવ ઉતારતા ને આવડું જોઈએ ને. ને ખબર ના હોય એમને આપણે પૈસા આપીને આવતા રહીએ તો એ નકામુ પડે ને.
અચ્છા હા એ હે ભાવ ઉતાર હતા આપણા જીવન ભાવ ઉતાર જ ના આવડે. કોઈ દિવસ લઈએ નહી સાચી વાત.
આ પીને આવતા રઈએ આપડે.
હા ને એક તો મન તો સાલું ભાવ તાલ કરતા ન આવડે વધારે.
હા મને પણ ના ઓછો આવડે આવડે ખરો પણ તો એ અમારે સાથે હોય ને તો એ બોલે કે શું ભાવ તાલ કરવાનો હોય. બિચારાને આપી દે એવું બોલે એટલે આવું થાય.
એવું છે ઘણા લોકો. બાપરે એટલું ભાવતાલ કરે તો લોકોને પસી ના કાઢી નાખે એટલે સુધી ભાવતાલ કરે. મને ના આવડે ભાવતાાલ કરતે.
જે લોકો ખાસ કરી ખરીદી કરતા ને વધારે વધુ પડતું હોય એમને વધારે આવડે ખબર બધી આપડ તો કોઈક વખત લેવાનું એટલે આપણે કશું ખબર ના હોય ને.
આ બધા બાર મહિનામાં એકાદ માણ જઈએ માર્કેટમાં્ એટલે ફરક પડે ગળો એ વાત સાચી છે હા સાચી સાચી વાત બીજું કેમ બરોબર બધા
હ બસ શંતી છે
હા બરોબર શાંતિ તો હા મેં એકદમ બધા બરોબર થયા છીએ એજ પૂછ સુધી કીધું આવે હવે નવ નવરાત્રી આવશે એટલે બધે તૈયારી ચાલુ હશે ચનિયાચોરી જ્વેલરી ને એવું. હા સાચી વાત બીજું શું જમવાનું તૈયાર થઈ ગઈ કે હવે જમવા બનાવશો.
હા જમવાનું ચાલુ છે બનાવવાનું ચાલુ છે હવે.
અચ્છા બેબી
હા બેબી બનાવે ને
અચ્છા એમ એ અમારે બેબી બનાવે જમવાનું
અત્યારે શાંતિ છે બેબી બનાવે એટલે વાંધ તો નથી આવતો ટેકો થઈ જાય આપને હા સાસરે જાય ત્યારે તકલીફ પડે આપડે
હા એ વાત સાચી છે ને તવારુ તે તો બધું એવું જ હોય ને છોકરી છોકરીઓ સાસરે જાય એટલે બધું બચાર શીખી જાય બનાવતા
હા શીખાવું જ પડેને સાસરે શું બનાવી ને તો ના આવડતું હોય તો
હા સાચી વાત છે નઈ અમારામ એમ બધા એમ કે છોકરી નાની હોય ને ત્યારે જ મંડી જાય કરવા બધું કામ તો આવડી જાયમ તમારા બધું ના છોકરીઓ ભણવાવામાં વધારે ધ્યાન આપે એટલે પછી મોડું શીખ કે જમવા બનાવાનું ને
હા એ પણ હા સરવ એટલે પછી બધું ભેગું ના થાય ને એમ
હા તમારે પાછી નોકરી ને એ બધું કરવાનું હોય ને છોકરીઓને અમારે પાછી એ બધી નોકરી કે ના કરવાની હોય એમ ફરક હોય સાચી વાત છે હ બીજું શુ કો છો
બસ બરાબર
હા તો બસ બસ એ જ કે આવે શું શું શું બોલવું કરીને હે હે હે... યાદ નથી આવતું હમ.... હમમ સાચી વાત છે હા ઠીક છે રાહ જોશું ફરી મળીશું
હહ સારું
સારું છેને હમ